હલો.
જય શ્રી કૃષ્ણ બસ
અમે પણ એકદમ મજામાં ને આજકાલ તો વેકેશન પડ્યું છે. તો બસ વેકેશન ઘણી બધી મતલબ વાતચીત કરવી છે તમારા સાથે વેકેશન મતલબમાં મે તો ઘણી બધી મતલબમાં મુવીને એવુ બધું જોઈ રહ્યો છે. તો શું તમે પણ તમે મતલબમાં મુવી ને સિરીઝ ને મતલબમાં ડ્રામા ને એવુ બધું છે જોઈ રહ્યા છે.
હા, હું પણ હમણાં કેડરામાં જોવું છે ને મને કેડરામાં જોવાનું ખુબ જ ગમે છે. ડ્રામા મુવી મુવી એ બધી હું ખુબ જ જોઉં છું. થિયેટર માં જઈને જવાની તો મને ખબ વધારે જ ગમે છે મૂવી તો
હા, તેજ મને મતલબમાં વાત મળી કે તમે થેટરમાં જઈને ઘણી બધી મુવી જોઈ રહ્યા છો અને હાલમાં જે મતલબમાં સયારા મુવી આવી હતી. તો એ મુવી પણ તમે મતલબમાં જોવા ગયેલા એ મને વાત મળેલી હતી અને મારે પણ જોવા જવી હતી કારણ કે મૂવી ખૂબ જ વધારે સારી હતી અને મતલબમાં કેટલાક લોકો ખુબ જ વધારે એવું રડિયા પણ એવી બધી મને વાત મળી પરંતુ હાલ માટે મે મૂવી જોઈ નથી. પરંતુ આગળ જતા મે મૂવી જોવ એવું વિચારી રહ્યો છું, તો શું તમે મૂવી જોય તો કેવી તમને મૂવી લાગેલી?
હા, મુવી તો મને ખુબ જ સારી લાગેલી તમે જેવી વાત કરી કે અડધા લોકો રડવા પણ લાગેલા એ લોકો પણ એ વાત તો સાચી જ હતી પણ એ ઇમોશનલ વાળી એકદમ મુવી હતી કે રડું જેવું તો આવી જાય બધા મતલબ રડવા જેવા થઈ જ ગયા. હતા. મૂવીજોઇને મૂવી બી જ બેસ્ટ હતી તો તમે બી જોજો એ મૂવી તો હારી છે. એ મૂવી જેવું આપણા માટે સારું બી છે એક તરફથીને જીવનમાં નવું નવું આપણને શીખ વા બી મળે છે ને સમાજ ના પ્રશ્નો એટલે કેટલા બધા. આપણને મતલબ બધી વસ્તુ જાણવા મળે છે શીખવા મળે છે મુવી આપડે જોવું જોઈએ.
તો મતલબમાં મે અમણાં ઘણી બધી મુવી પણ જોઈ રહ્યો છે અને જેથી કરીને મને તો ખુબ જ વધારે એવો મતલબમાં મૂવી નો શોખ રહ્યો છે. તો જેથી મે તો ઘણી બધી એવી મુવી મતલબમાં ભૂતકાળમાં જોયું છે હું તમને વાત કરું તો મેં ઘણી બધી મુવી જોય છે જેમકે થ્રી ઇડિયટસ થઈ ગઈ અને મતલબ પી. કે. સિક્રેટ સુપર સ્ટાર એવી આમીર ખાન ની ઘણી બધી મુવી જોઈ છે અને અક્ષયકુમારની વાત કરું તો તેમની તો મેં બધી જ ટીવી મુવી જોઈ છે કારણ કે મને કોમેડી મૂવી ખુબ જ વધારે ગમે છે. ભાગમભાગ ફીર હેરાફેરી વેલકમ અને એવી ઘણી બધી મુવી છે જોકર એવું મતલબમાં મને ખૂબ જ વધુ ગમે છે કારણ કે તમને ખબર છે કે અક્ષય કુમાર ખુબ જ વધારે કોમેડી મુવી બનાવતા હોય અને એમના જે ડાયલોગ ડિલિવરી હોય. એ ખુબ જ વધારે સરસ હોય જેથી કરીને સે ને એમની મુવી જોવાની ખુબ જ વધારે એ મજા આવે. તો મેં તો એવી બધી મુવી જોય છે અને કોમેડી મુવી જોવાનો તો મને ખુબ જ વધારે શોખ રહ્યો છે. પરંતુ આપડે છે ને આ બધી મુવી જોવા સાથે સાથે-સાથે મતલબ માં બીજી બધી મુવી જેમ કે એજ્યુકેશન વાળી મુવી છે એ બધી મુવી પણ જોવી જોઈએ. અને મને તેમાથી પર્સનલી ફેવરેટ મને છે ને એમ એસ ધોની મૂવી ખૂબ જ વધારે ગમે છે કારણ કે એમ એસ ધોની મુવીમાં ખુબ જ વધારે એવું સારું બતાવવામાં આવ્યું છે અને તેમની આખી ટાઈમ બતાવવામાં આવી તે મતલબ તેમને કેવી રીતના એટલો બધો ઊંચો ફોન હાંસિલ કર્યો હું તમને વાત કરું એકમ નાના પરિવારમાંથી આવતા હતા અને એ લોકો એ શું કે એ મતલબમાં એકદમ મતલબમાં જે સ્કૂલમાં ગાર્ડનનો હોય. તો તેમના મતલબ હતો તો તેમણે છે ને પેલા તો અ ખુબ જ વધારે મતલબ ક્રિકેટ રમવાનો એવો શોખ રહ્યો હતો એમને તો ક્રિકેટમાં જો આગળ વધવાનું વિચારતા હતા પરંતુ આગળ કરતા એવું થયું કે એમની મતલબમાં ક્રિકેટમાં કઈ એટલો બધો નંબર ના લાગયો અન ને એમની નોકરી પણ લાગી છે મતલબ રેલવેમાં નોકરી લાગી ગઈ હતી સરકારી નોકરી તો જેથી કરીને એમના પપ્પા એ એમને કીધું કે તું નોકરી જ કર અને તેમ તારે નોકરી કરતા કરતા જે પણ કરવું હોય એ કરી શકે પરંતુ એ તેમને ખબર હતું એમ એસ ધોની કે મતલબ બંને એક સાથે થઈ શકતું નથી જેથી કરીને મારી નોકરી તો કોઈ પણ હાલતમાં છોડી જ પડશે તો તેમણે પોતાની સરકારી નોકરી છોડી અને પછી ખુબ જ વધારે મતલબ આ ક્રિકેટના પેશનને ફોલો કરી અને ખુબ જ વધારે તેમને આગળ વધીએ પછી આજે આપડે જોઈએ તો ખૂબ જ વધારે આ ગણી વધી ગયા ત્યાં અને મેં તમને વાત કરું તે મતલબ સારી એવી સરકારી નોકરી કરશે તો મતલબ તો પણ એ ખુબ જ સારી રીતને આગળ વધી શકે છે. પરંતુ જો એમણે પોતાના પેશન ને ફોલો કર્યો અને પૅશન ને ફોલો કરીને આજે એટલા બધા છા પર એ લોકો પહોચી ગયાશે એમને ભારત રત્ન થી માંડીને કેટલા બધા એ એવોર્ડ પણ મળી હશે. તો મતલબ મે તો એજ કેવા માંગુ છે કે અ આપણે મતલબ પોતાના પેશનને ફોલો કરીને આગળ વધીએ તો ખુબ જ વધારે આગળ વધી શકી છે કારણ કે આપણે ખાલી આ એક જ વસ્તુને લઈને ન બેસી જો એ કારણ કે પોતાની સરકારી નોકરી છોડી અને પોતાનો પેશન ફોલો કરો થી એ લોકો આ પેશન ફોલો કરીને એટલા બધા આગડી વધી શકયા. અને બીજું તો શું કે જે અમીર લોકો હોય છે તે લોકો પોતાના પેશન ફોલો કરીને આગળ વધી શકે છે પરંતુ જે ગરીબ લો કો હોય તો તેમને મતલબ પોતાનો પેશન ફોલો કરીને આગળી વધવા માટે ખુબ જ વધારે સમય લાગે કારણ કે તેમણે પોતાની નોકરી છોડી અને નોકરી મતલબ બધાને લાગતી નથી તો આ બધું વસ્તુ તો કરવું મતલબમાં એ અમુક લોકો જ કરી શકે છે અને જે અમુક લોકો જ મતલબ એટલ સફળતા પ્રાપ્ત કરી શકે છે તો જેથી કરીને આપણે પોતે પણ એવું વિચારીને આગળ વધવું જોઈએ અને પોતાના પેશનને ફોલો કરવું જોઈએ મતલબ મૂવી આપણે જોઈએ તો એવી સારી સારી મુવી જોવાથી આપણને પણ અંદર થી એકદમ આત્મ વિશ્વાસ આવી જાય તો એ મુવી જોઈએ તમારે શું કેવું છે બાબત ઉપર
હા તમારી વાત તો એમ સાચી છે કે આપણે એવી મુવી જોવી જોઈએ કે જેથી આપને જ્ઞાન મળે ને ભવિષ્ય એમાં આપણેે એ વાત કરીએને આપણને સારું કઈ શીખવા મળે એ બધી આપણને મૂવી જોવા જોઈએ ને મુવી માં તો આપણે જો કેટલા બધાને પ્રકારની મુવીઓ આવે છે અલગ અલગ એમ જોઈએ તો આપણે એ મુવી ફિલ્મ કોમેડી મુવી રોમન્ટિક મુવી હોરર મુવી એમાં અલગ અલગ કેટલી બધી મતલબ મુવીઓ આવે છે આપણને જોવી જોઈએ અને સારી બી છે આપણે વાત કરીએ તો એક્શન મુવી કોમેડી મુવી એ બધી મુવી આપણે આપણી ફેમિલી સાથે બેસીને જોઈ શકે તેવી બધી મતલબ આપને કોમેડી મુવી ફેમિલી સાથે બેસીને જોઈએ. ખુબ મજા જેવી આવે ને ટાઈમ પણ આપણો ફેમિલી સાથે સારો પ્રસાર થાય છે ને મિત્રો સાથે તે બધા સાથે આપણે મુવી જોવા જોવું જોઈએ થિયેટરમાં મજા ભી આવે ને આપણું તણાવ પણ દૂર થાય છે ને જ્ઞાનમાં પણ વધારે થાય છે ને આપણે મુવી જોવાથી થી સારા સંસ્કાર અને મૂલ્ય શીખવા મળે છે અને આત્મવિશ્વાસ અને હિંમત પણ આપણને ખુબ વધારે મળે છે અને સમાજમાં જાગૃતિ આવે છે અને સર્જનાક વધે છે ને આપણા વિચારો બી સારા થાય છે એટલે આપણે ફિલ્મમાં મુવી જોવા એ બધું જવા જોઈએ
એટલે વાત પરંતુ આપડે એકદમ સારી મુવી પસંદ કરવી જોઈએ કારણ કે મેં તમને વાત કરું તો એનિમલ ટાઈપ જે ખરાબ મુવી હોય છે એ ખરાબ નવી જોવાથી આપણને ખુબ જ વધારે મતલબ. મુશ્કેલી અનુભવ મુશ્કેલી વધુ થઈ શકે છે કારણ કે એનિમલ જે મુવી હતી એ ખૂબ જ ખરાબ મુવી હતી અને. રેટિંગ દસ મુવી હતી જેથી કરીને આપણે આપણી ફેમિલી સાથે મુવી ના જોઈ શકીએ અને. ખુબજ વધારે તકલીફ નો સામનો કરવો પડી શકશે પરંતુ. આપડે આ બધું છોડી ને છેને આપડે આગળ વધવું જોઈએ અને. સારી સારી મૂવી જોવી જોઈએ કારણ કે તમને ખબર જ છે કે કેટલી બધી મતલબમાં સારી મૂવી. આવી રહી છે જોઈ શકીએ એકશન મુવી પણ જોઈ શકી કારણકે એકશન મુવી ની વાત કરું. એક્શન મને ઘણી બધી બધી મૂવી ગમે છે. જેથી કરીને જવાન જે મૂવી આવી હતી એ મૂવી પણ મને ખૂબ જ વધારે ગમી અને સારી લાગી કારણ કે. નવા નવા કોન્સેપ્ટ બધી બનાવી રહ્યા તો જેથી કરીને એક્શન મુવી પણ આપણે જોવી જોઈએ. અને બીજું શુ કે મતલબ મને જે માર્વેલની મૂવી છે માર્વેલ ની મુવી ખુબ જ ગમે છે. હું તમને વાત કરી તો જે સ્પાઈડરમેનની મૂવી હોય એ સ્પાઈડરમેનની મૂવી પણ ખુબ જ વધારે એવી મને ગમે છે. અને સ્પાયડરમેનના જે બધા મતલબમા. બધા મૂવીમા જેમકે પહેલા જે મતલબ પહેલા જે સ્પાયડરમેન હતો જે મતલબમા. અ પહેલી વાર આવેલુ સ્પાયડરમેન તે મૂવી મને ખૂબ જ વધારે ગમેલુ. કારણ કે. સ્પાયડરમેન તમને પછી મતલબ તમને અંદર થી જે જાણવુ પડે છે. તો તે મતલબમાં અલગ જ કોન્સેપ્ટ થવાના અને તે મતલબ જારે મેં નાનપણમાંથી મૂવી જોયલી. તો આમ અંદર થી મને એવું લાગેલું કે ભાઈ સ્પાયડર મેન એકદમ અસ્લીમા રીયલ હશે અને ખૂબ જ એમ. મને એને જોવાની ઈચ્છા થઈ ગયલી કારણ કે એમને પહેલા એવું જ માનતા હતા કે સ્પાયડરમેન એકદમ રિયલ જ છે. અને એકદમ મને મારો ફેવરેટ હીરો સ્પાઇડરમેન જ હતો અને. મને હજુ પણ સ્પાઈડરમેનની મૂવી ખુબ જ વધારે ગમે છે અને જે કાલે પણ મૂવી આવવાની છે સ્પાઇડરમેન. એ મૂવી પણ મેં કાલે જોવા જવા વિચારી રહ્યો છું કારણ કે. સ્પાયડરમેન નવો હોમ પર જોવા ગયેલો હતો તો મને ખૂબ જ વધારે. સ્પાઇડરમેન નવી હોમ માં જે ત્રણ સ્પાઇડરમેન સાથે મળીને મલ્ટીવેરસ આવેલા હતા. મલ્ટીવર્સ માંથી તો એ મતલબ ખુબ જ વધારે સારું કોન્સેપ્ટ મને લાગેલું અને એ જે બનાવામાંમાં એ મને. ખૂબ જ વધારે સારું પણ લાગ્યુ અને બીજુ શુ કે મારવેલની મૂવીમા જે હવે. મૂવી આવાની છે તો એ મૂવામા પણ ખૂબ વધારે મજા પડવાની છે કારણ કે એલીગનમા જે મૂવી હતી. એલીગનમા ખૂબ જ વધારે મૂવી. હલો હું છે ભાઈ.